બસ બસ બરાબર છે કેમ છો તમે.
બસ મને પણ સારું છે મને થયું ચલો આજે મારી ફ્રેન્ડને ફોન કરું. પૂછું કે ભાઈ આ તમારું ધ્યાન તમે રાખો છો નથી રાખતા કેવી સેલ્ફકેર કરી રહ્યા. કેમ કે મારું તો બાળક નાનું છે તો મને તો સમય જ નથી મળતો.
બરાબર નહી નહી તો આપે શું ને શું કેહેવાય કે કોઈ પણ હોય ના ટા બધાની સેલ્ફર તો આપણે તો બધાની કરતા હોઈએ પણ આપણે સેલ્ફ કેર ન કરીએ તો પછી બધાની સંભાળ કેવી રીતે રાખશું તો આપણેે એ તો કરવું જ પડશે એટલે પોતાના માટે સમય ા થોડો અઘરો તો છે પણ આપણે કાઢવો પડશે એટલે આમ કહીએ ને તો સેલ્ફ કેરની દ્રષ્ટિએ આપણે તબિયત પાણીમાં તો આપણે આમ ધ્યાન રાખીએ જ ખાવા પીવા આવે વ્યામ કરવ બીજું કઈ ન થાય તો એક આપડે શું રાઉન્ડ મારીને આપ કામ બી પતાવતા ચાલીને થડું રાતના વોક કરવું એવું બધું નાનું નાનું તો હમણાં હ કરું છું મારે મારું બાળક નાનું છે એટલે વધારે તો કઈ થતું નથી પણ એટસ્ટ શું છે કે હું કઈ નહી તો રાતના બે જમ્યા પછ થોડું રાઉન્ડ મારી આવવું ક પછી જે બને કેટલા ઘરના કામ જાતે આમ ચડ ઉતર આમ સાથે કરીએ તો આપડે શારીરિક રીતે વ્યાયામ થતો રહે એટલે આપણું શરીર પણ નિરોગી રહે અને બાકી એમ કહીએ તો બીજી તો કઈ હમણાં અધર એક્ટિવિટીઝમાં તો હું આવી રીતે બહાર નથી જતી પણ ઘરના ઘરમાં જ આવી રી જ્યારે જ સમય મળે તો થોડું ઘણું યોગા બી કરી લઉં છું તો તમે શું કરો. છો એવી રીતે મતલ તમારું કેવી રીતે મેનેજ કરો છો બધું.
હ તમારું સાંભળ તો મને એમ થાય છે કે હું મારા પુરાના દિવસોમાં પાછી જતી રહ કેમ કે એક પણ મને નથી લાગતું કે આમાંથી એક પણ વસ્તુ હું કરી શકું છું. હમણા અ તમે જે વાત કરી ને એ બધ જ હું શદ કુવારી હતી લગ્ન પેલા એ થઈ શકતું તો એવું કહી શકું કે બાળક એ પેલા પણ કદાચ હું કરતી હઈશ હમણાં તો જરા પણ મને સેલ્ફ સમય નથી મળતો કોશિશ કરું છું કે પોતાના માટે થોડો સમય નીકાળો પણ નથી. થઈ શકતું કેમ કે બાળક નાનું છે. ક્યારેક કઈને મમ્મી જોઈએ જ જોઈએ તો એવા ટાઈમે તો આપણેે ગમે તેવું હોય. છોડીને એમ થાય કે ચાલ ને પછી તો મને છે ને આળસ આવી જાય હવે તો ક્યારે કે એવું થઈ જાય કે ફ્રી પડ્યા છે એ બે મિનિટ લાંબો માસો કરી સુઈ જઈએ તથી બાકી પોતાના માટે હા
બરાબર છે તો આમ જોુ હું તમને એક નાની એવી સલાહ આપને તો તમને અગર સમય નથી નથી મળતો ને તો તમે એમ કરી શકો કે જે એની સાથે રમવાનું કામ હોય તો બને એ પલું આમ આપડું ઘરનું કામ પતાવીને કે આમ તો ઘરનું કામ તો તમે કરતા જ હશો તો થોડી ઘણી એક્સરસાઇઝ તો એનાથી જ થઈ જાય છે પણ આપડણે બાળક સાથે થોડું ઘણું રમીએ થોડી એની સાથે દોડા દોડી કરીએ થોડું તો આપણો વ્યાયામ નો વ્યાયામ થઈ જાય છે અને આપણે કરીયે ને કે સેલ્ફ કેર ની સેલ્ફ કેર થઈ જાય તો એ સારું પડે છે તો મને લાગે છે કે અગર સમયનું આમ બહુ મર્યાદા હોય તમારે અને આપણે રાતના એવી રીતે ફરવા ન જઈએ સકતા હોઈએ કે આપણે સવાર સવારમાં એટલું બધું ન થતું હોય તો હા જયારે સમય મળે ત્યારે કાંઇક એવું યોગા જેવું ક થાય તો આપડે કરવાનું ને એટલીસ્ટ પણ નથી થતું તો બાળક સાથે રમવામાં ઘરના કામમાં એમ તો જોઈએ તો આપણે આપણા જે વડીલોને બધા આપણે નાના હતા તે ક્યાં એવું બધા હતું કે એટલો બધો એ લોકો પોતાની સેલ્ફ કેર આવી રીત રીતે જ કરતા કે ઘરનું કામ થાય એની સાથે સાથે એમનો વ્યાયામ ભી આવે આમ જેમ કહી આપ આપણે કે પેલાના જમાનામાં જેમાં આપણે ઝાડુ પોતું કરતા કે જ બીજા નાના મોટા ઉપર નીચે રાખવાના કામો કરતા એના લીધે આપડ શરીર એટલું તો હલન ચલન કરી લેતું જેટલી જરૂર આમ મતલબ બેઝિક જરૂરતો હોય એટલી પૂરી પડી જતી હતી તો એના લીધે આપણે એટલું તો પૂરું કરી શકીએ છીએ તો મને લાગે છે કે તમે અગર એવી રીતે તમારો કઈક ટાઈમ ટેબલ બનાવો કે જેયાર એટલીશ એની બાળકની સાથે તમે રમતા રમતા તમારી પણ નાની એવી એક્સરસાઇઝ જેવું થ‌ઈ જાય.
બિલકુલ બિલકુલ બહુ જ સાચી વાત છે, તમારી એટલે આ વાતે તો હું અગ્રી કરું છું, કેમ કે જ જેયારે મને યાદ છે, કે આપડે કહી ને બાળક આવ્યા પછી જે એક માનું શરીર હોય ને એ બહુ બેડોળ ને આમ દેખાવડું ના હોય એવું થઈ જાય તો એ ટાઈમે પણ બાળક જયારે ચાલતું થયું ને તો એની પાછળ ભાગતા ભાગતા જ ખબર નઈ મમ્મી પાઉંચ જ કઈ રીતે ઓછું ઉતરી ગયું સેલ કે તો સાઈડની જ વાત છે મેં ક્લાસીસ પણ એક દિવસ તેને લેતી આઈ પણ થઈ ગયું, તો એ વાત તમારી મને બહુ સાચી લાગી છે. કે આમાં આપડે બાળકને સાથે-સાથે આપડે પણ અહ રમતા હોય થોડી એક્ટિવિ ટી થઈ જાય, થોડું રૂટીન આપડું એડજસ્ટ કરીએ ને તો કદાચ થઈ શકે છે. પણ એના સિવાય મને એ પણ પ્રશ્ન છે, કે આપણે આપણું પોતાનું સેલ્ફ અહ બહાર જે આપડી જે દેખાવ છે, એને લઈને પણ જો બ્યુટી જે આપડે કહી શકાય એનું સેલ્ફકેર કરવું હોય તો કઈ રીતે હું થોડું એમાં ટાઈમ કાઢી શકું, એના માટે તમે ક્યારેય કાઈ આમ ટાઈમ કાઢો છો ખરા?
અહ એકદમ ટાઈમ કાઢવાનું તો એમ નહી કહીશ કે હું એટલો બધો સમય કાઢું છું, પણ હા માંય એના માં એકાદ વાર આપણે કહીએ ને કે જેમ આપણે અહ નેચરલ થેરેપીસ કરતા હોઈએ આપણા આમ ફેસ પર થોડું આમ કાચું દૂધ લગાડીને, થોડું લુછી નાખવાનું આમ થોડી વાર રાખી ને કે એવી રીતે અને આમ આપણે જયારે ત્રણ ચાર મહિને એક વખત આપણે ફેશિયલ કરાવી આવ્યા, કે આપણે થોડી મસાજિંગ કર બોડી મસાજ કરાવી આવ્યા કે એવી રીતે કરી શકીએ આપણે સેલ્ફ કેરમાં કરવું હોય તો, તો એ ક્યારેક-ક્યારેક કામ મતલબી તો મારું ઓછું થાય છે, પણ હા તમે જેમ કહ્યું તેમ ઘરના આપણે જે આપણે કહીએ ને દાદી નાની ના નુસ્ખા હોય બધા નાના મોટા ઈ તો હું ક્યારેક-ક્યારેક જેમ સમય મળે તેમ કર્યા કરું, કે ક કદાચ આમ અહ આપણા વાળની સંભાળ રાખવી, કે આપણે વ અહ સ્કીનની સંભાળ રાખી એવી નાની મોટી તો હું કરું છું, બાકી હમણાં એટલો તો સમય નથી મળતો કે હું હું અલગ થી એવી રીતે ઘડી-ઘડી આમ વારંવાર કે આમ પાર્લર માં કે જઈ ને રી સેલ્ફ કેર વધારે પડતો સમય કાઢી શકું હા ત્રણ ચાર મહિને જાઉં છું. ક્યારે કામ મારી મારા બચ્ચાઓને સંભાળવા માટે ઘરે જ્યારે મારા વર હોય ત્યારે પછી હું ત્યારે એક વખત જઈ આવું પણ આમ રેગ્યુલરમાં તો હમણાં મારું એ એટલું બધું કઈ સમય મળતું નથી. તો તમે પણ એમ જ કરો છો.
અ હા એ સાચી વાત છે, ક્યારેક એવો સમય મળી જાય. હું કરી લઉં છું. પણ એના સિવાય મને આપણા શોખ પણ એમાં આપણે સામેલ કરી શકીએ સેલ્ફકેરમાં કે આપણને જે ગમતી એક્ટિવિટી છે, આપને જે ગમતું હોય એના માટે થોડો સમય નીકાળીએે તો ક્યારેક હમણાં કેવું થાય કે જો કામ કેવું કશું ના હો તો મને મુવીસ કે વેબ સિરીઝને જોવું ગમે છે, કેમ કે આમ તો આપણે કઈ રોજ તો માં જઈને મુવી જોવાને એવા તો પૈસા બગાડવા નવરા ના હોય તો એમ થાય કે ચાલ થોડી વાર મન ફ્રેશ થઈ જાય અને બાળક નાનું છે, એટલે આમ તો ક્યાંય જવા આવવાનું ને એવું બ ટાઈમ ના જ તો ઘરે બેઠા જ મનોરંજન થઈ જાય, એટલે સવારે ઉઠવું ચા પીતી હોય તો વરી પાંચ દસ મિનિટ મુવીસ કે એવું જે મને ગમતું હોય એ ચાલુ કરું વળી અધુરું હોય તો વળી પાછું બપોરે જમવા બેસુ ત્યારે પાછું જોઈ લઉ વળી સાંજે કે બપોરે કે એમ એમ કરી કરીને કટકે કટકે મુવી કે વેબ સિરીઝ જે હોય રિયાલિટી શો હોય તો એવું બધું હું ફ્રી પડું ને ત્યારે થોડું થોડું દસ પંદર મિનિટ દસ પંદર મિનિટ કરી કરીને જોઈ લોઉ તો એમ થાય કે ના ચલો આપણા માટે થોડો આપડે ટાઈમ કાઢો અને આમ મન બહુ થ‌ઈ જાય મનોરંજન થઈ જાય કેમ કે આમ તો બીજું તો મને નથી ખબર કે બીજું તો શું કરી શકું હમણાં બાળક નાનું હોય. એટલે તો ઓપ્શન નથી કય જવાના કઈ કરવાના હા એ થોડું મોટું થઈ જાય થોડું સમજદાર થઈ જાય કે ભાઈ ના હવે મમ્મી ને ટાઈમ દેવાનો છે, કે ભાઈ ના મમ્મી સતા છે, હેરાન નથી કરવાના કોઈ બી વસ્તુ એમ કે ભાઈ ચલો બહાર જઈએ, તો કમસે કમ એને મમ્મી ની જરૂર ના પડે. પછી કઈક એવું રૂટીન આપણું એડજસ્ટ થઈ શકે પણ એ સિવાય તો હમણાં તો હું આવું છ કરતી હોઉ છું કે ભાઈ ચલો થોડુંક મોબાઈલ લીધો ને કઈ પણ જોઈ લીધું ગમે એવું તો ફેશ થઈ જ એમ થાય કે ચલો હા દસ પંદર મિનિટ આપણા માટે નીકાળી દીધી આપણે તમે શું કરો છો
હા બિલકુલ તમે બરાબર કહ્યું કે આપણે શારીરિક શક્તિ સાથે માનસિક શક્તિ ને બી તો સંભાળ છે બધું ઘરનું કામ મેનેજ કરો બાળકોને મેનેજ કરો અને પોતાની માનસિક સ્િત પણ એકદમ આપણે કહીએ ને કે સુદઢ રાખો તો એના માટે તમે આ બહુ સારું આમ તો ટીવી જોવાનો શોખ ઓછો છે જેમ કહ્યું કે આવી ર મો પણ આપણે કામ કરતા કરતા સાથે કંઈક બી જોઈને થોડોક સમય પસાર કરી શકીએ તો હા હું એ જરૂર આપ અપનાવીશ હવે તો શું મારે આમ બેસીને જોવા માટે તો સમય નથી મળતો પણ આવી રીતે સાથે સાથે મોબાઈલ ચાલુ રાખીને આપણે ગમતી કઈ વસ્તુ જોઈએ કે કઈ ગીતો સાંભળીએ એ તમે બ બ સારું ક્યું મને તો મારે પણ આમ આપણે કહીએ કે થોડી માનસિક રીતે આપણે થોડું ફ્રેશ થવું હોય તો આ ઓપ્શન બહુ સારો કીધો તમે તો હું પણ એ વાતને જરૂર આપ અપનાવીશ હવે મારા લાઈફમાં તો તમારો આજ સાંભળીને મને એ જ લાગ્યું કે આ આમાં આ વસ્તુની તો થોડી મારી કમી છે જ કારણ કે આમ ક્યારેક આપડે કહીએ ને કે આપણે આમ બધું શારીરિક રીતે તો ભલે થાકી જતા હોઈએ પણ ક્યારેક માનસિક રીતે બી થાકી જઈએ કે બહ કામ થઈ ગયું કે બાળકોને ઠીક નથી હોતું ખાસ કરીને ત્યારે તો આપણે એકદમ આમ કહીએ ને કે ચિંતા માં હોઈએ ઘરનું કામ બી હોય અને આમ બધી વ્યવસ્થા બી રા રાખવાની હોય ઘરની સમયસર બધા લોકોની તો એમાં ક્યારેક આ બધી વસ્તુઓ હેલ્પ જાય જ બધા પોતપતાના કામમાં બિઝી હોય ત્યારે આપણે થોડું ર રસોઈ કરતા કરતા એવી રીતે જેમ તમે કહ્યું કે પોતાની મનગમતી વસ્તુ જોઈ લઈએ તો થોડું મન હળવું થાય કે આપણે થોડું પોતાને સમય આપ્યો એવું લાગે એ વાત તમારી ખૂબ જ સારી છે
બિલકુલ તો બહુ સાચી વાત કરી કેમકે આપડે સ્ત્રી કોઈ પણ સ્ત્રી લઈ લો ને તો મને લાગે છે કે એ ક્યારેય પોતાના માટે સમય નથી નીકાળતી એનું જીવન લગભગ ધર ની ચાર દિવાલ ની આજુબાજુમાં જ નીકળી જતું હોય છે બાળકો છે, પતિ છે ઘરના વડીલો છે, કોઈ પણ આવી ગયા એની અંદર જ આપ આપડુ જીવન આખું નીકળી જતું હોય છે પણ બને ત્યાં સુધી પોતાના માટે દિવસમાં થો થોડો સમય નીકાલવા નો જેટલો નીકળે એવું જરૂરી નથી કે સ્પેશિલ બેસીને નહી તમને જયારે સમય મળે છે તમારા માટે તમે ટાઈમ કાઢો અને માનસિક રીતે પણ સ્વસ્થ રહેવું બવ જરૂરી છે શારીરિક રીતે, માનસિક રીતે બધી જ રીતે તો મને લાગે છે કે તમે અને મેં બહુ જ બધી સેલ્ફ કરીની વાત વાતો કરી અને મને તો ખરેખર સાંભળવાની મજા આવી તમે જે મને વાતો કીધી એ ખરેખર ઉપયોગી છે ક્યાંક મને જો ટાઈમ જળશે તો હું જરૂર અપનાવીશને મારી બાળકી સાથે અ એ સમય વિતાવીશ તો શું કે મારે સ્પેશિયલ ટાઈમ કાઢવો નહીિ પડે અ ચાલો તમારો ખુબ ખૂબ આભાર ને ધન્યવાદ એ બાબતે.
હા હા તમારો પણ આભાર તમારો પણ ઉપાય મને ખુબ સારો લાગ્યો તો હું પણ એને અપનાવીશ. ખૂબ આભાર.
બિલકુલ ધન્યવાદ.